હાલો.
હાલો.
હ મજામાં
હો મજામાં કયની બસ સારો
એમ બસ આ રમીયે મેમાન આવીશી ઓવ.
ખાવા બનાવું છે, હો શોંતિ
હમમ કોણ આવે મેમાન
અમારે નણદ બા આવે છે. બંને જણા મળવા
એમ સારું સારું.
એટલે એમના માટે ખાવા બનાવવું પડશે ને.
બનાવવું પડશે શું બનાવાનું હે?
શાક બનાવુ, રોટલી બનાવુ. અચ્છા નહી માતર બનાવો. માતર બણાવતો જો માતર બણાવ્યું હોય ને. હલો.
હલો હા બોલો.
માતર બણાબી હોય ને.
હા.
તો પેલા ઘી લેવાનુ પછી ગોળ લેવાનું. ગોળ ગાળી. અને એમાં પછી લોટ નાખી દેવાનો. તો માતર તૈયાર થઈ જાય પછી એક થાળી લેવાની. એક થાળી લઈ અને થાળી મા નાખી દેવાની એરી માતર બની ગય હોય ને એરી.
એવુ એમ.
હા પછી ચક્કે થી કાપી દેવાના પીસ પાડી નાખવાના. ગરમા ગરમ થો ને ખો ને તો બહુ મજા આવે.
એવુ એમ સારું સારું કોક દિવસ આવશુ ખાવા તમારા હાથની
હા ચોક્કસ આવજો
હમ.
અમે તમારે ઘરે આઈશું તાર તમે બણાવ જો દાળ દાળનું બણાવો છો ને કોક શું કેવાય?
દાળબાટી.
હા દાળબાટી ને એ બધું બનાવજો ને.
હઉ બનાયશુ હો આવો ખાવા
હ આઈશું હવે જો નણંદ બારે સે તો આઈશ. શું?
એવું એમ.
હા.
તે રાહુજન.
મે રહેવાના જ છે.
બસ એમને રાખો ને તમે આવો.
હા દાળબાટી ખાવા.
દાલબાટી ખાવા આવો.
કઈ રીતની બનાવાની હોય?
દાળબાટી તો બધી મિક્સ દાળ ચાર પહોચ વેરી બાફી દેવાની.
કઈ કઈ દા જુ.
અડદની મ
અડદની મગની.
ચણાની.
ચણાની તુવેરની.
હમ્મ એ રીતના બધી દાળ મિક્સ બાફી દેવાની. પછી એને લસણ. લસણ વાટી નાખવાનુ પહી લીલા મરચા ડુંગળીની ગ્રેવી કરવાની ટોમેટાની ગ્રેવી કરવાની.
બરોબર.
એ બધું વઘારીન પસી દાળ નાખી દેવાની અંદર.
એવુ એમ.
હા પછી બાટી બનાવવા માટે ઘઉ ન જાડો લોટ આવે ને લેવાનો. થોડું મોટું દળેલું.
હા.
પછી એની અંદર મીઠું ને અજમોને એવુ નાખી. આ કે નું મોયણ નાખવાનુ.
હા બરોબર
હ પછી એ એને લોટ વાંધી હા લોટ બાંધી દેવાનું પછી એને બાફી દેવાનું નાના નાના
શેમબાફા નુ કુકરમ કે
કુકરમાં બાફી દેવાનું ઇડલી નું કુકર આવે ને એની અંદર
હા બરોબર
હમ બાફી ને પછી શેકી શેકી કીને ખવાય અથવા તો તળી ને ખવાય બંને સારી જ લાગે
એવું એ તો વધુ સારી કઈ રાગે
વધુ સારી તો શેકેેલી સારી જ લાગે અને અમે તો તળી ને જ બનાવીએ છીએ
હા તળેલી બો મસ્ત લાગે
હમ સેકેલી બનાવીએ બનાય દેવાની
સારું સારું અમે પણ કાલી ગોટલા બાફ્યા ગોટલી કાટી ને ગોટ ટલી ના પીસ પાડ્યા પીસ પાડીને પછી બાફી બાફી ને પછી સુકવી નાખી સુકવી ને પછી મીઠું નાખી
હા.
બે ચમચી ઘી નાખ્યું કે નાખીને તેલ આખ પાછી કરી દીધી ગરમા ગરમ સેકી નાખી
એવું એ સરસ સરસ બસ બો મસ્ત લાગે ભોટલી ના
હા મસ્ત લાગે અમે બનાવ્યો છે
એમ છે
હા
હમ સારુ સારુ તો
હા
હમ
ખાધા પછી ખાઈએ ને તો પેટમાં થોડું હારું રે
હા બોઉ મસ્ત લાગે પેટમાં પણ હારું લાગે
પણ હારું લાગે શું કરે અત્યાની ભણવા ગીયો
હા એ સ્કૂલ
નિસર્ગ ઈ અવે જ જસે સ્કૂલ દસ વાગ્યે આવું
કોઈ
હા બાબા કાકા જાય મૂકવા અને મારે પછી તે અમારે કાકા જસે શ્રીખંડ લેવા
એવું હે સારું સારું એ
આવે ને તો ગરમા ગરમ ખાઈએ મેધું ગરમા ગરમ ઠંડો ઠંડો ખાઈએ
હાચી વાત
ગરમા ગરમ તો થોડો ખવરાય
હા
લચ્છી થઈ જાય લચ્છી લચ્છી થઈ જાય
હાચી વાત હે તો બસ અમારે હવે જમવાનું બનાવશે
અમારા તો ફટાફટ બની જીઉ નવરા થઈ જા
હમ્મ અમારા રીંગણ નું શાક બનાવ હુ
નિશાળે હા હા ફટાફટ શાક બનાવીન લોટ બધી તો બધાનો ભેગો પછી બે રોટલી બના ગેસમાંથે એમ પછી મી ચૂલો સળગાયું ચૂલા ઉપર તવી મૂકી ને પછી ધીમે આતી રોટલી બનાવી મસ્ત હવે મેમાન આવશે એટલે પીરશું ગરમા ગરમ
ચાલે સારુ સારુ લો શાંતિ હે ન?
હો શાંતિ હે.
બસ ક કાલનું તો કોઈ રિઝલ્ટ આવ્યું નહી.
હા કાલનું તમારા ઉપર તો ના આયુ
તમારામ શું
એ ના આયુ તમારા રીઝલ્ટ પછમી અહ એમાં ફઇન હોય તો કરે તો ને એમાં રિઝલ્ટ આવ્યું પાછું
એઉ એમ
હા ચલા પોત્રી કેમ
હમ
પથ્રી
એમ એમ તો આપડે જે કોલ કરે તે એમાં શું બતાવે હે?
કશું નહી બતાવ્યું જીરો એ નહી બતાવતું
હા એ તો હજુ હવે આવશે એનું રિઝલ્ટ
હ એમ તો હું જોઉં છું વારા ઘડીએ રાહ જોવું પણ નહી આવતું
હમ્મ અમારે ગાયત્રીને કાલ રાત્રે મેં વાત કરી હતી ને મારે સત્તાવન જેઉ આયવું હે.
તમારે આય પણ મિયન નહી આયુ
એને આવ્યું કેતી તી મારા પચ્ચી જેવું કે આવ્યું એમ કેતી તી
કેવુંએ
હમ્મ આનું ઉમી નું બધું હજુ
ઈ બધા ધીમી ધીત કરે ને એટલે ઓછીમાં જ
હા એમનું હજુ બધું પેન્ડિંગ પડ્યું હે હજી ચાણ ખુલે હે
હા એમ
હ બધા જોવાનું વધારેું હોય ને એટલે પહી જયાર નંબર આવે ત્યારે જોવું રહે
હા બરોબર બઈ મેં કીધું તમે વાત કરો ભાઈ કે મને ના ફાવે એટલી ઘડા બોલું જ છું હું મેં ગીધ આ બનાઈન તે બનાઈ દે કે આ બનાય ને તે બના મને ફાવે જ નહી પસ કે મે બનાવી શું કરું મી કે તું કશુંના કરવાનું તો કેલા આ મુદ લઈ જઉં તો બીજું શું કરું મારે પેશિયલ ધાબા ઉપર આવું પડે વાયર ખાવા
એમ સારું સારું લઈ હોને વાય
ખવરેજો
હમ્મ
હમ્મ રાતે તો બળી જ ઘરમાં
તે રાતે ઉપર હુઈ રેવાનું ન
રાતે ઉપર હુઈ રહ્યો પણ રાતે નઈ ઉપર ના મજા આવે કોણ
કેમ
એ નાના છોકરાને, લઈ જવાને લાબવા ને બધી ના મજા આવે એટલે અમે તો ઠેર થી નીચે, ઊંઘીય ને એટલે નીચે નીચે મજા આવે તાબા ઉપર ઓછી, મજા આવે એ તો જો વરસાદની લાઈટ જતી, વરસાદની લાઈટ જતી રહે ને ત તો પછી ઉપર, તો ધામા છે જ
શખના રોટલી બનાવે છે. બજારમાંથી
રીંગા
હા
આત્યારે મોઢું આવી છે, રીંગગણ ખો
હા અમે નઈ ખા બીજા બધા ખા છે.
તવળી એવુ જ શુ કહે, પેલું લૂંટેાઈ જાતુ તુ બીજું શાક હશે, બધા મળે તો બીજું શાક લવરવરાય
બ ખાવું હોય, તો
તો ચાલે
જ બધા ખાવું હોય, તો આપડે ખવડાવવું પડે ને
અમારે તો જો ફરજયાત મેમાન આવે ને એટલે બટાકાનું શાક કતો શિરો કતો માતર રોટલીન શીખન આ્યું જ હોય બીજું કશું હોય જ નહી કે
ના-ના સારુ-સારુજ છે, ને હમ, એ તો અમારે એવું જો હોય
એવુ, એમ
હમ
હવે, એ અમાર કોતો મેમ ને હવે આવે એવું લાગે છે, કોને નીચે નઈ આવ્યા હવે, આવુ- આવુ થઈ જ રહસી કોણ છો અ આઈ જસી
હસ, આવા દ ત્યારે
તો બીજી શાંતિ
હલો
હા
ગોટી, જ સાી હ
ઓ શાંતિ હૈ, એ વિરાસ ને રશિયા પણણી હોત ન
હા
એટલે રસી આપવા મોડ થવાનું હતુ, એટલે નકી તો મોડ ના આવી
હા, એ વાત હા
હા, એ તો મોડા તમે આવ તો તને બોલતા
હમ, બ છેન
હ
હા, એ તો પણ અમારે તો ટાઈમ એવો ને પાવ સટુ
સટો, મ આબુ કંટાળવા પાટણ, તો એટલું સેટું પડી જાય ને દોઢ કલાક
દોઢ કલાક બે રવ બહ કંટાળો આવે.
ફાવે પણ બાઈક તો ફેટ કટાવે
ભાઈ મનાઈ મ
નહી, મજા આવતી
હમ
એમાં છોકરા, લઈ ને તો ના જ મજા બે જણ હોય, ને તો તો ફાવે અમા અક્ષ તો હોઈ, જાય ને એવું બધું કરે ને એટલે ઓછું ફાવે
હાચી વાત છે હમ સુ કો બીજી શૌતિ હૈ
બસ શૌતિ હૈ અગ ખાઉ હું મેંમોન આયા ચા ની પાવ
ડાયરેક્ટ ખવડાવી દેવાનું એમ.
ચાની મનઈ અગિયાર વાજે આવે ને એટલે ચાની મનઇજ કરી દેવાની.
ના ના ચાલે.
તમે હોય કે બીજું હોય તમે હોય કે બીજું હોય.
હાચી વાત હે. ના ના બરોબર.
બરોબર ને.
બરોબર.
આમાં તો જોણી જા કે આમ મોણસ કેવું બોલે ઇ
હમ સાચી વાત અમારે કોક નો ફોન આવે હે.
એવું કશો વોન્ધો નઇ અમે આમય કપાઈ જાશે.
અસ અડધી મનિટ જ છે હોન
એવું સે એમ.
આવ
સારુ, સારુ, સાર તો વાત કરી લો
ઓ બસ બીજે, મોજે એ દારિયા
હ, હાઓ
તાર અમારે મેમન બી આઈ જ્યા
હા હવે મેમોન ને હાચવી લો
હા ચોક્કસ થેન્ક યુ હો. આભાર વાત કરી બદલ.
હાઓ ફ્રી હતા એટલે વાત કરી લીધી.
હર વાંધો નહી.
હ શું કરે આપશું.
અપસનિયારે.